બસ મજામાં તું શું કરે મજામાં
હા, હું બી મજામાં એકદમ
હા, આજે હું તો હાલ ગામડે આવી છું.
બરાબર ગામડે ગઈ છે તું મજા આવતી હશે નહી તને ત્યાં તો
હા, ગામડામાં તો મજા જ આવે ને વીકેન્ડ હતો તો ગામડે આયા
બરાબર સારું કેવાય આવી રીતે તે બે દિવસ તમે અઠવાડિયામાં બે દિવસ ગામડે જાઓ શુદ્ધ હવાનો તો
આ ગામડામાં કુદરતી વાતાવરણ હોય અને તારી બાજુ હરિયાળી છે વૃક્ષ અને શુદ્ધ હવા હોય એટલે વાતાવરણ ખુબ શાંત અને સ્વચ્છ લાગે અને મગજને વે શાંતિ મળે.
હા, બરાબર ગામડામાં પ્રસુદ્ધ પ્રદૂષણ પણ ના હોય ઓછું હોય તમને ત્યાં સારી અ હવા મળે ઉજાસ મળે તમારા શરીરને બી હરવા ફરની મજા આવે.
હા, અને સવારે પક્ષીઓનો મધુર અવાજ બી એટલો જ મસ્ત આવેને કે આપણી દિવસની શરૂઆત જ સારી થાય.
હમ, સાચી વાત અને, ત્યાં સવારમાં ઉઠીને જે આમ બહાર બેસીને ચા પીવીને એવું વધારે ગવા બધા
હા, અને આપણા શહેરની જેમ ત્યાં વાહનનો ઘોંઘાટ પણ બહુ ઓછો પય.
હા અહંયા તો આપણે બહાર નીકળે શહેરી જીવનમાં તો એ વાહનો સિવાય તો કંઈ ચાલે જ નહીં પણ ગામડામાં તો ગાડા હોય ત્યાં બેસીને ગાડા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એટલે ત્યાં અને કુદરતી આપણને હવા બી મળે તો કેટલી મજા આવે નહી.
હા, અને ગામડાનું જીવન એટલું શાંતિમય છે કે તમે થોડાબી પૈસામાં તમે તમારા પરિવાર સાથે શાંતિ થી જીવન જીવી શકો. જયારે શહેરી જીવનમાં એ વસ્તુ અત્યારે થતી જ નથી કે તમે ઓછા પૈસામાં કે શાંતિથી જીવન જીવી જ શકો.
હા, સાચું કહ્યું. અને તે ગામડામાં તહેવારો કેમના ઉજવાત ઉજવાય છે.
ગામડામાં તહેવારો બધા સાથે મળીને ઉજવે બધા જ જેમ નવરાત્રી દિવાળી ઉત્તરાયણ બધા જ તહેવારો ત્યાં પણ એક ઉજવાય પણ ત્યાં કેવું હોય કે નાના પરિવાર હોય અને આપડા જેટલું ધૂમધામથી શહેરી જીવનમાં જેવું થાય તેવું ત્યાં ના થાય.
બરાબર અને મેં સાંભળ્યું છે કે ગામડાનો મુખ્ય વ્યવહાજ તો આ ખેતી છે અને ખેડૂતો મેનત કરીને અનાજ, શાકભાજી અને ફળો ઉગાળે છે અને એજ વેચીને એ લોકા એ લોકાનું ખાવાનું પોષણ ને બધું કરે છે.
હા આમ ગામળામાં જોવા જિએ ને તો ગામળામાં લોકો વધારે પ્રમાણમાં ખેતી જ કરતા હોય છે કેમ કે એમનું ગામળામાં એટલા બધા ખેતરો હોય કે એ લોકા એ જ કરતા હોય છે કે જેનાથી એ લોકાનું જીવન શાંતિમય હોય કોઈના નીચે કામ કરીને કે આમ કોય પણ પ્રકારના પ્રેશરમાં કામ કરવું એવું એમનું જીવન હોય જ નય એટલે તો એમનું જીવન સારું હો, એટલે ગામળામાં રેવું અમ એક મજા આવે એમ રેવાની.
હ તારી વાત સાચી કે ગામળામાં રેવાનું મજા તો આવે પણ ગા ગામળામાં રેવું એક મુશ્કેલી બી છે ત્યાં કોઈ હોસ્પિટલ ના હોય ક્યાંક ક્યાંક ગામળામાં તો સ્કૂલો નિશાળ છોકરાઓ ભણવા ના જતા હોય ખાલી મજૂરી જ કરતા હોય તો એ એક અ પેઢીને એક પાછળ રાખે છે કે એ લોકા આગળ ના વધી શ કે કઈ શીખી ના શકે ત્યાં.
હા ઈ વાત તારી સાચી કે ગામળામાં બધી વસ્તુ આમ જેમ આપણને શેહેરમાં મળી શ કે એવી ના મળી શકે કે આમ અ બાર નું સ્ટ્રીટ ફૂડ હોય કે કઈ બી હોય એ સરખી રીતે આપણને મળી જ ના શકે અને આમ હોસ્પિટલોની બી ત્યાં અગવડ પળતી જ રહે છે એટલે આમ એવું કઈ હોય ત્યારે આમ શહેરી વિસ્તારમાં સ્થળાંતરણ કરવું પડે. અને આ ભણવાની બાબતમાં બી અત્યારે તો એવું બને છે કે ગામળાના લોકો છે ને ભણવા માટે બાળકોને શેહેરમાં મૂકી દેતા હોય છે.
હ સાચી વાત એ એજ તો કે ગામળામાં આપળે રૈએ એ કોઈ ને કઈ વસ્તુ બી જોઈતી હોય તો કેટલા કિલોમીટર ચાલવા આ વસ્તુ તો ઠીક આપડે આજે ક આપળી સરકારી જે વોટિંગ આવે છે એમાં બી લોકોને કેટલું ચાલી ચાલીને જવું પડતું હોય છે વોટ દેવા માટે.
હા કે આપળા જેવી ક્યાં આપળા શેહેરી વિસ્તાર જેવી સગવડ હોતી જ નથી જોવા જઈ એ ને તો એટલે ત્યાં આ વસ્તુની બધી વસ્તુની તકલીફ પણ પળતી હોય પણ એમ કે તેનું જીવન બો સારું છે.
હા બરાબર ત્યાં ત્યાંના લોકો ખેડૂતો કોઈ અ અ શું કેવાય કોયને જોડે કોએ પૈસા માગ્યા હોય અને ઉધારીમાં હોય તો એ તો એ લોકા શેર શેહેરમાં આવે છે અને પછી ત્યાંથી પૈસા કમાઈને પછી એ લો
હા અને સેમ ગામળામાં રોજગારીની તકો પણ ઓછી હોય એટલે જે લોકો આમ નો ક્રી ને એની માટે અમ સ્થળાંતરણ કરતા હોય છે.
હા નો ક્રી માટે તો ત્યાં અ ગામળામાં તો નોકરી જ ના હોય એટલે ત્યાંથી લોકોને મુસાફ ર કરીને શેહેરય જીવનમાં અ આવે છે, મને તો એવું લાગે છે કે શેહેર શેહેરમાં જેટલું છે ને એટલું હવે ગામળામાં બી હોવું જોઈએ, તારું શું કેવું છે?
હા આપણે શહેરમાં આપણને શાળા કોલેજ હોસ્પિટલો મે મોલ બેન્ક મેટ્રો બસ બધી જ વસ્તુ સરળતાથી મળી રહે જયારે ગામડામાં એવું બધું કઈ હોય ની તમારે ચાલીને જ બધે જવું પડે.
હ સાચી વાત. ત્યાં બસ બસોને રિક્ષાઓને બધું ચાલ તું હોય, તો ગામડામાં બધાને એક જગ્યા થી બીજી જગ્યા જવા માટે બધાને સરળતા રહે અને એ લોકો જલ્દી બી પહોંચી શકેને ક્યારેક કોઈ ઇમરજન્સી આઈ ગઈ તો એ લોકા એટેક
બેન
ટૂક સમય એ જ સમયે એ લોકો પહોંચી શકે ને ઈલાજ કરાવી શકે તો એ સારું છે. સરકારે અહિયાં ધ્યાન આપવું જોઈએ, કે એ લોકા ગામડામાં બધુ વધારે વિસ્તારમાં અ તે બધું બનાવે. તો સારું.
હા અને શહેરમાં રોજગારીની તકો પણ વધારે હોય છે. એટલે આમ વધુ કંપનીઓ ઉદ્યોગો ઓફિસ કામ કરવાની તક વધારે મળે. એટલે લોકો પોતાને આમ, આગળ રહેવા માટે તો છે, ને શહેર માં રહેવાનું જ અત્યારે પસંદ કરતા હોય છે.
હમ્મ. આપડે છે ને ગામડા ગામડાઓના જે વિસ્તાર છે, ને એને બી શહેર શહેર જેવું બનાવી દેવું જોઈએ, જે કે જેથી એ લોકોને કોઈ તકલીફ ના પડે અને રોજ રોજિંદી જે એને એ લોકાની કમાણી છે, એ શહેર જેટલી એ લોકોને મળે બધી ફેસિલિટી બી મળે ને એ આવી રીતે, આ જીવનમાં અ રહી શકે.
હા અને ટેકનોલોજી નો ઉપયોગ પણ, શહેરમાં આગળ જ છે તને ખબર છે. કે લગભગ આમ, દરેક વસ્તુ તમે ઓનલાઈન કરી જ શકો બેંક હોય કે શોપિંગ હોય, કઈ પણ વસ્તુ તમને સારી રીતે મળે જય્યારે ગામડામાં એવું કઈ નથી હોતું. અને આપડા ઘરડા લોકોને, આ વસ્તુની વધારે જરૂર છે, કે એ લોકોને ઘરે બેઠે વસ્તુ શું મળે પણ એ જ વસ્તુ ગામડામાં નથી હોતી, જયારે ગામડામાં વધારે પ્રમાણમાં ઉમર વાળા લોકો જ રેતા હોય છે.
પણ ગામડામાં અગર આવી રીતે ટેકનોલોજીનો યુઝ કરીએ. તો એ બી કોઈ મતલબ ન નથી, કેમકે ત્યાંના ઘયડા માણસોને એટલે ભણેલા ગણેલા જ નથી. કે તા સારું શિક્ષણ જ નહી મળ્યું, એ લોકોને તો એ લોકો ઓનલાઈનને આવું બધું શોપિંગ કરી શકે તો, હું તો એવું જ કહું છું કે બદ અ સરકારે ત્યાં, બધું ઓ નજીકમાં નજીક નજીક થોડાક અ થોડીક જ દૂર અ બધી દુકાનોને બધું અ બનાવું જોઈએ અને ત્યાં સૌથી પહેલા તો અ નિશાળ બનાવી જોઈએ જેથી હવે, આગળના હવે જે જનરેશન છે. છે, આગળ જઈને અભણ ના રે એ લોકોને પછી, કોઈ ટેકનોલોજી ત્યાં ગામડામાં આવે તો એ લોકો બધું અ સરળતાથી, એ લોકા મંગાઈ શકે.
હા, પરંતુ આમ એક વખત, આપણે જોવા જઈએ તો શહેરી જીવનમાં ટ્રાફિક ની સમસ્યા પણ ખૂબ છે, કે આપણે કોઈ પણ વસ્તુ કરવા માટે જવું હોય તો આપણે એના એક કલાક પહેલા જ ઘરેથી નીકળી જવું પડે, કારણ કે, એટલો બધો ર્ટાફિક હોય કે, આપણે.. ટાઈમિંગ એ જગ્યા પંહ ચીજ ના શકિએ અને એના લીધે પ્રદુષણ પણ વધારે થતું હોય છે.
કેમ કારણ કે, અ શહેર શહેરમાં લોકો વધારે રહે છે. વધારે માત્રામાં શહેરમાં લોકો જ રહે છે, ગામડામાં તો.. કોઈ એટલા જણાવી ન હતા, કે એ લોકોને.. ત્યાં ભીડ હોય, કે કોઈ ટ્રાફિક હોય એવું, કઈ જ નહી હોતું.. આપણા શહેરી જીવનમાં.. ઘણો બધો ટ્રાન્સપોર્ટ વધી ગયું છે અને આજકાલ વાહનો બી એટલા બધા વધી ગયા છે જેથી ટ્રાફિક થતું હોય છે.
હા અને એમાં કેવું છે કે શહેર નું જીવન છે ને ખુબ ઝડપી છે. એટલે દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને ઘણી વખત તો આડોશી પાડોશી માં કોળ રહે છે ને એ પણ એ લોકોને ખબર નથી હોતી જયારે ગામડામાં એ લોકો વચ્ચે પ્રેમ અને લાગણી હોય. કે તમે સાંજે દસ મિનિટ બી તમારા આડોશી પાડોશી સાથે બેસીને તમારા મનની વાત કરી શકો અને તમે સારું અ તમે સારી રીતે બેસી શકો.
હા સાચી વાત આ શહેરી જીવનમાં ઓછું છે આ બધું આપણને ગામડામાં વ ધારે દેખાય છે. આપડે બી આજુબાજુ ના લોકો જોડે વાતચીત કરવી જોઈએ સારો સંબંધ બનાવો જોઈએ, જેથી આપને કોઈ ભી મુશકેલ પડે ત્યારે ત્યારે આપણને મદદ માટે કોઈ ઊભી હોય અત્યારે શહેરી જીવનમાં બધા ભાગ ભાગ જ કરે છે બધા. પૈસા પાછળ જ ભાગે છે કોઈને એકબીજાને કોઈ હોતું નથી પણ એ આપણે હોવું જરૂરી છે.
હા અને બાળકોને પણ કુદરતી નજીક કુદરતની નજીક આવવાનું આમ એક તક મળે જોકે આમ જોવા જઈએ આપડણે તો હવે ગામડામાં પણ સારો વિકાસ થઈ રહ્યો છે. રસ્તા કે ઇન્ટરનેટ હોય વીજળી સરકારી યોજનાઓ નવી સાડાઓ બધું બી એ બી હમણાં ગામડામાં સારી રીતે પહેલા કરતા સારી રીતે થઈ રહ્યું છે.
હા. આ આ મતલબ હવેના થોડા વર્ષોમાં સરકારે ઘણી બધું અ ત્યાં ઉછેર કર્યો છે બધાને ત્યાં સારી રીતે બધુંંધામ બાંધકામ કરી દીધું છે જેથી લોકોને તકલીફ ના ત્યાં કાચા રોડ હતા તો પાકા રોડ બનાવી દીધા છે.
હા અને શહેરોમાં પણ હવે લોકો હરિયાળી વધારવા વૃક્ષારોપણ કરવા. અને પ્રદુષણને ઓછું કરવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે.
ના સાચી વાત તને તો બી ગામડા કરતાં શહેર કરતાં ગામડામાં સ્વચ્છતા બહુ વધારે જણાય છે.
હા જો તને શહેરમાં રહેવાનું કે અને ગામડામાં રહેવાનું કે તો તારી પસંદગી ક્યાં હોય.
ના હું આમ જતા જોઈએ તો મને શુદ્ધ હવા અને એ બધું જોવા માટે મને ગામડું વધારે ગમે ત્યાં કોઈ શાંતિ હોય પણ ત્યાં આ બધું જે અ બધું બાંધકામ નહીં થયું કે ત્યાં કોઈ એવું કઈ ફેસિલિટીઝ નથી, તો મને શહેરી જીવન વધારે ગમે ત્યાંથી આપડે
હા.
આગળ વધી શકે ગામડામાં કે આપણે આગળ નહીં વધી શકેએ તો આપણે શહેરી જીવનમાં સ્ટ્રગલ કરવું પડે તો આપણે કરી શકો.
અને જે મારી પાસે પસંદગી કરવાનું કે તો હું ગામડામાં થોડાક દિવસ આરામથી રહેવાનું પસંદ કરું. અને અભ્યાસ અને નોકરી માટે તો શહેર રહેવું જ પસંદ કરવું જોઈએ.
હમ્મ સાચી વાત તો હ આપણે તો શહેર આપણે તો શહેરમાં જ રહેવું જોઈએ હું તો કહું.
હા અને આપણે હવે તો જોવા જઈએ તો છેલ્લે તો એટલું જ કેહેવાય કે ગામ અને શહેર બંને આપણા દેશના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે એટલે એક એકબીજાના પૂર્વક છે એમ.
હમ સાચી વાત કહી તે.
હા હવે તું આવજે તાર ત્યાં કોઈ ગામડું હોય તો ત્યાં પણ તું જજે.
હા ચોક્કસથી જઈશ ને મારે ગામડાની મુલાકાત લઈશ.
હા જરૂર, ચાલ આવજે.
હા સારુ આવજે.